જય સીકા જય માતાજી.
પછી?
શું કરતાતા?
કાંઈ નહીં જો બેઠા જો તમ શું કરો?
અમેય બેઈઠા જ છે જો.
બરાબર.
જે બધા સૂતા છે?
હાં બીજા બધા શુંતા છે.
હા બીજા બધા સુતા છે.
હમ.
હવે આગળ એ ઉઠશે એટલે, કોઈ ચા પાણી પીસે એમ કોઈક વાળી ચા બિસ્કીટ ખાશે એમ.
બરાબર બરાબર.
તમને ચાનો શોખ છે ખરો?
ના ઓ ભાઈ હું છોરી કઈ નહી ચા તો એક આમ એક પ્રકાર ન વ્યસન જ છે ને એટલે હું ચાત કોઈ દી‌ પીતી જ નથી.
એ સારું અત્યારની તો આ, યુવા પેઢી બહ જ આમ વ્યસન ના રવાડે ચડતી જાય છે.
હા એ વાત સાચી મને તો જરી કઈ ચા આવેે જ નહીં.
ના સારું.
તમને ભાવે?
ના હું તો ચા પીતી જ નથી એ કઈ ટાઈમ નહી.
એવું છે.
સવારે નહી નાસ્તામાંય નહી.
ઓ હુંય નહ જરી કઈ નહી.
તમે સવારે નાસ્તામાં શું લે?
હુ નાસ્તામાં હું તો બ મખાય લો મારે હ ખાઈ લઉ હું તો.
એવું છે ને હું એવું જ કરું ગમી નાસ્તામાં, ખાઈ લઉ દહીં છે પવા બટેકા છે.
હા મારે એવું કઈ ના હોય કે મારે ઓલું છે ઓલું છે ક હમ. હા.
અમારે તો બાળકો માટે નાસ્તો બનાવાનો અલગ અલગ એમાં પછી હું કરી લઉં નાસ્તો.
એવું છે.
હા. શું તમે આજે શું બનાવ્યું? તો
અમે જો અમે તો કઈ નોતું હોય તો હોવારે મે મમરા ખાયા.
મમરા ખાધા? ઉમરાહમાં ધરાઈ જાઓ છો તમે?
હા એમાં છ
જી. એવું છેમ‌ ને. અમે તો આજે જો દાળ ભાત ને સીખંડપુરી ને એવું બધું બનાય્વુ.
હાં.
મેમાન આયવા તા ને.
હં આ એક જ મિનિટ‌ હો‌ ચાલુ રાખો. નવ ભૂ